હલો
હલો હ બોલો
આવાજ આવ એ
શ કર ઓવે આ
બસ કોઈ નઈ હાલ નવરાખ્યા
એવને કદ
હા ખાતે તમે
હવ કલી
એમ
સંદેશે પચી ગયા
કર બધા
બહુત હ મજામાંશે
આવઉ પહોંચી જ તો હ
હ લ લીવા થ છે નથી
હા લેવા તમે ફોન કર દો કીધું મારી પેલા આઈને ઉભા રહેેજો કહ માર ઉભું ર રહેવું ના પડે.
હા બરોબર ના પડેું ુંજ કર
તારે એક તો બહેણી ને એક તો સરનારામાં ઉતરવાને આજ તો ફટાફટ નાને આન બ લીધી મેં થેલો પકડ્યા ત
એ મોયા અંદર આવયા હતા.
ના નેચે પગથીયો ભ
ખેં ચિતાાલે જાવોલ ડે હોઈ ન
હા વાયટલે ને
એટલે મારી અંદર અક્ષુ અને પર્સ હોય અને પેલી બહેણી હોય.
હોર
એ ના ફાવ બધું.
હમ
ઘા ડાયરેક્ટ થેલી હોય એટલે એ બધું જ પસ નથી.
હા એટલે નહી ફાવ તું
એ મા તો અક્ષયને પોલામ મિલાાય કે બહેણ બહેણએ ના ફમીલા ેલોય ના ફ મેીલા એવું થાય. હમ શ હ બધા હોઈ છે મ ગાહ ખુશ.
એ
એરે કરમું વાતાવરણ ર છે. સરે કોડીંગ કરવા હ
ત
તેવી મા પપ્પાને ફોન કર્યો વરી બૂલ ગુ ન આલો હતો વેલા પલા જ ગૂ એમને વાત કરી.
હા
કસમા ભાઈથી વાત કરીને પણ તે બે ભાઈ જ એમને ના મેં ભૈયા હાદ ફોનમાં વાત કરી હતી કેમાં ટાઈમ નહીં વાત્યા છે હતી.
હ
હમા પપ્પાથી મસ્તાઈ તેમમ જ આવશે તેને થડી વાત કરી ત ઘડી પણ એયા દ તટલી કડા તેમ હ શક થઈન દબા
હ બહ ત બાર બેઠ હ કોન ખૈ છે.
એવું હવે તમે વ્યા છો ક
હ હું અહીયા જીતી તમે ફોન આવ પે આવતી ર
એવું કર
અ અને ભાઈ હજી આ નહીં અમે વહીંયાી લેખાવાલું. હ આલે
હ બદ આવતા
હ વ આવતા સાડા નવ વાજે ને વવતા કોઈતો શાક પાક કોઈ હતું નહી બધું હમું કર્યું કોત રામપુર તું તે પ ખીચરી વા કાઢતી હતી રોટલી બનાઇ દીધી.
ઓ સરાર હોરા થ બધા.
હા આમ તો ખાય રેવા.
શું શાકભાત ના જોવે.
ના સોસ હોય ને એમ તો.
હ તો સારુ.
સોસ ને રોટલી ખાય.
બસ પાવ તું એલે સારુ. હવાર હોય તો નાસ્તો કે.
હમમ મને પેલા ના ભાવતું પણ ઓય આયા તો ટેવ પડી ગઈ.
હ ના આપડે દમ તો ચાલે મારે ચાલે એને ખીચડી વખા અમારે. ખીચડી બનાવો ચટણી કદાક બનાવો બાજુું તો એમ કે સાલે. કોઈ અથાણું કોઈ પડ્યું હોય તો ખાવું તો ખાય એવી રીત મ સાલે.
હોવ. અમારે અથાણું તો આ પડિયું હે ખાતા જ નહી અને આ ભઈ ને તો ગત ગતુંય નઈ ભાવતું મનેય નઈ ભાવ
હારુ શોન્તી એને હારુ બધુંય ભાવે.
હ ઓય તો વધુ ભાવે કશું પેલા ના ભાવતું પણ વળી ઓહે આવીને શીખ્યા બધું. ખાતા ન વળી ક્યાં ખાતા હતા.
હારે તો એમ કડી છે બીજું ત પીએમ નઈ કરે.
હ હોવે.
હવે થોડો થોડો બાબળા ખવા મળે એટલે વળી તારે શોન્તી.
હ હાવ.
હમ્મ. ઠીક હો શોન્તી.
હાવ હારું.
મસ્ત. અ વિ તાર વડી હડે પછી પરવર લાવ્યા બે વ ચ. આજી લાઈફ મુતી એટલે વળી કે રેવા ડે.
હ નારે પડીયુ હોત તો કોમ આવે.
અમે હવે અઢીસું પરવર માંથી સાાલી રે અઢીસું લાયા તો લગી હોય કી તું શાક તો.
હોવે.
વિહી રૂપિયા ના લાયા પરવર વળી.
અ સોલી ને કરો કે સોલ્યા વગર કરો તમે સોલ્યા વગર જ.
સોલિયા વગર. તમારે શોલી ને કરે.
હું ચોલીને કરું ફઈ હે ને ચોલીયા વગર કરે પણ હું ચોલીને કરુ.
ચોલીયા વગરનું હાર લાગે કડક થાય ને સેજ.
અ આ.
પીલું તો ગળી જાય એટલે ઓછું ભાવ.
હોવે.
એટલે એ કોણ કોણ થકાર છેલ કરતા આહાર બેપણી. ધોઈને ડાયરેક્ટ. હું તો અહીં થી તરત ને તરત આઈને. જોડે લઈ ને બેહું તો દાય પેલા ધોઈને પસે હાથ થી લઈને બેઠી કાકાને મતલે કે કોક લાયા શી. ખાવાનું બેઠો બેઠો સવારે. બેઠો બેઠો લહન એ ફોલીયું. કડી બેઠો બસ ચાર વાજે કોમે ધોકીયો.
હમ હ. હમ્મ હ.
બ્યારે કાફ કરી પસલી વડી એક્શન ઉઠલી ત.
હ કેતા તા ને માર બુટ લાયા.
હા પહેારવાનો શીખ્ચો પડ્યો છે પુત્ર લઈ ના જ કય એમ તો હબ ક ક પડીશ સજ મોટા આયા ના ના માફના લીતા તે માપના લીધા તે સે તૂટેલું હતું એવું પચાવાળ લાવ છે એવ એક કૂતરા લઈ જેને દ સાે
ઓ ના તો પગ મોટ રૂ થ બાબ
હ એટ લાગી દે સાલથી સોઈ ગયા તે લુકડું મેલું ફિર હખલું બાજ ઉપટી સાડાા બના એ પોરા ઇવ લ ના પરે પરે ઓર્ તો નારા પચાર શું પડી બહી અઢીસો રપિયા લાવવાનું ના થાય તો ચાલ ના પ્ય્યારે તો એક શું કરવાનું સારું ઈ પડ વિરાસલ આલ હતો મારો વિશ્વય આલ હતો કિશવન બે જોડે હતા તને નવ નવ વય હણાલે તેને જૂવનશ્યમાં પા આપીએ તેી બે મહિના પહેંદર નથી થાતા ગતું પટી જ નહી વખાતી પિસ્સો પડીે વિરા જાતા હોય પ્યારસ મોટા થા એક થા
હ
તેમ નવ નવ સ
ઓ પણ નહી પણ થોડા દાડા થાય ને થા તો ન બટ
અત ટેબલ કેનાથી લાવ પે લાવ પડ વળી બીજે વખત લાભો હોય ને તો લાભ ચા આવે નવાને નવા ક્યાવાય કી તો
હા હ
તેમનું પુત્ર લઈ જઈ નખો પૂડી ના હાકકી એ લ સીને એ બડી ગી પૂડી ના હાકીી બાપા હમણાં તમાં તો હાપ્યો તો બપ્ફો પડાયો પડાયો
હ
હમ હમ
યામાં પૂરા તર
નારે કોઈ હતું જ છું પુરે બાબા કાકો નની લાઈ રહ્યા ને કાકો ની કોઈનેું ભાઈ રબઈ રબર તોડયું પેલા ઉકેડી ગયો
હા
ઉકેડે યા એ પો આળ આપણેે મની પોતોટો ગરીની પોયા આળ સઈડમાં આપણે હય મની
હમ હમ
તે મુ તો નાખીપમું આશિંદ આકી જ લ કબું ચકલ બોલી ક હા હતી મ દેખા બસ પામ મોટ બડ મોટ અ એ દ સાડ બતી લી એટલા એટલા ફર્યો ફર્યો ને પછી યાત્ર હો ઠીક ને એમાં જતો હો રહ્યો આપણે આ ભાઈ એ બધું હોવાને ચીટો એ હમણાં થતો રહ્યો અમેી કીધોવે દતોય હવે ના આવે એમ કરીને ભાઈ તો કોણ પસી ભાઈ તો કોણ કાઢતા હતા એક દહ મિનિટથીસી તમામારો બેટો અહિયાં થી અંથી વળતો થયો પણ વાળે વાડે થઈને ટાળીને ખસંદા દૂડી ટાળી ર ટ ગો
હા
એયા બે ખણ કાટીને તો બેણ કાટીને દ લીધું હોય હમણાં જેમથી લો હમણાં આ એટલી વાર મોટા બધા પડ્યા તમે જુઓ તો મઈટાળીને વા સારું મે તો ભાારેેું ત આકરે પોણી ભરતી હતીય
હા
માટલામ રેડ પી ગ કડીકડું સર લ ર એડ પીડીકડું જેીવ રેડ રેડ ઢીગડું પરવાથી ભ ભ હા તું પે બતા દીદી નમકેું
હ
ભાઈ કે કે હાલ તોછણતો ને મેલીને આપડી ઉર શીખ ભ વાડી વાડી થઈને આવ્યો હશે પછી જોઈ આખી હળંગ વાડી થઈ ને આપડે રુકડા ખુક બડે બાડે યા ડી કોખ પડા જાય જ નહું જો ખખડાવો એટલો હલો થાય પણ બક્તું જાય જ નહી આપ
હા
અછી લેબડ સડ્યો લેબડો હર તે દિન પાછો આવે ના સડએ જ હ છોડા મોટા બધા હતાા કકડી જોવડા પાાસો આવ પાો આવને વડી એ ન ડાડગ હાકો હકો માેદું ચીળી હેડે જેમ પછી હમણાંથી સુડી દે હમણાં જોવા જઈ રીડીયો એમ બાજરી એને આશિવાંગે બાજરન જો એ કડી બે હતી નનેે એરે ઓન પ સીખી વિચારને એક કર કે સૂરડી બાબડીરી હોરા છેિ કે પાસોને આવે અ ટામ નથી પે જાયને મતલબ પોથાણ બોથાણ પડી રાત વર એમ કે વી વીક ના લાગે એમ ભય ઊંધેડા હનામિયા કરળ તે હમં જો ન રસ્કા બાાગ મોડાતી જોઈ જોય તો મતલબ ચાર રવાતી કતે મલ જી બીક લાગે કેી એટલો જોયો હતો કેતો તારે એટ કડી તકો બાપા વા વકો પાયો કોઈ વખકો પઢાયો આ કુદમ એવો આખો જોયેલો નહી બતા દ અને આ નજરી નજરી આયાતની શખર ઊંદેળું ગળ જતોક્ષપ પ્રતિ આડે
એવું હવે ઢ ક બેેડ ક ગળજેને તો ખા હેને પા
હ તો એ નાખ અચવો જણો હ તો સાાચી રે આપડા હોમ હોું ફૂણ ભૂણ ના કાઢે એમને એમ તાચી ર એટલે બન ગીરા બધા આપ કપડન જો ઈજ પ બત્તન જો ઈજ તેું કશું કરશે કે રાત આવે રાતના ન આપણે જોઈ જ કો કર શ ત પૈકી કશ ના કર તો એ
એ તો મુટા પાસ ર્રી અંદર વાસમાં
હા એ ઈ બધું નઈ ક્યા
આપડે ટીવી નહ આવતું ખબર હું ડ યાદ રાખ્યું વર્ષથી પણ તો મારા ને તો આપડે વા પડે મોટા યાદ રાખે શું કરવાનું આપડે ચેકશું કરીધું
ના ભ કે લાકડી લાવ ક્યાં કો છે નહી કરો ક્યાં કોલી ગમ ખકડા હોલ ચ નઈ ખકડા જાણવાય કીધું બ કી કક બીે કીું કશેું કરું કધું વિ શ જા કીધું
એ ના આવે છે આપ જો હોમ હેડયો આવે હમ હેરિયો આવે તમે જોુવ તો એટલા બધા જેટલા આપડે સોરી ચટલી સી બધ થ મોરે મોમરેમે હેડ આ એ તો ભાપ તો બીાય હતી રત
એ ખા આપ તો આપડને થોડુંક કકડા તો ને
અનેમચ સાડા રાટ તને હડ ચ હે પોચ પોચ્યો હોય હેડીત ના કેધમ કંટો ને ગ હેડીત ના ના કન્ટો એવોત કો કટો એ ગાલું દશે કંઠકોઈવો ન તો
હ ગળેલું હોય ને તો ખ ના હાથ જે ગળેવલું થઈ ના ર તારી રે ખએ
ઓ એ તો ડો જેવો પ હ હતો ખણ દાડો ન તો મ હતો પણડ હજુ બીક લાગે મન તો. તાર મ સનરાઈઝ માં આવું ને બાથરૂમ માં ના આવે
બક્સફટ બીફટકા ધ્યાન ગો ગ માર
બાથરૂમમાં જઉાવ ને હું બધે જોવ જોઉ નેેને પાટલા નેસે હું જોઈ ને બેશું.
હો ને ધારે નારે જોઈ ને બે આપડે બાર હ ને એટલે કોઈ
એટલે નકી ના કેવા લાગે તું બાટલા બાટલા ને પહેર્યો હોય એટલે શું કરો શકે છે એણ બીજું જનાવર પહેર્યું હોય.
હન
છેવટે દેડક્યું હોય કાઈ ના હોય તો.
હ દેડકું હોય વેસુ હોય એવું બધું હોય.
એરૂ બીજું જરાય એટલા માં હમાય રે. પોકડું થને પડી ગું ટાટામાં એમ બીજું કોઈને
કોક શ્રીફળ બ્રિફળ કરી દેવાનું ગોગા મહા
હતુ ભઇ આવે કરસુ
આપડ બેઠા છેને
હમ આપડે બ
બસ ત કર દ હ
હવ
હમ
ફઈને દઈ એને બધા ખાઈ રહ્યા છે
હા ખાઈ રહ
સત્ બ તો બહરઊંગી હો તો
નારે ઘરે ફઈ એકલા ઊંઘતા હશે બઆરે ખબર નહ કોઈ આપડને તો
હ એમ કે વાયરો હારશેના ભને તો હય મ સાલ ભારે ફૈની તો તો કાટલા ટા
ના એટલે બારે ધૂમતા હતા પણ આ વરસાદાય ને એટલે અંદર આવ આન ભાઈ હવે આ્યા છે અમારા હવે છે જેટલી મિનિટથી આપડે હ
થોડીકશે અગિયાર ઉપરથી બહાર થવાય પણ થઈ રહેવાનું
હ
પઠિયાક નિવા છે કપાય તો કપાય નકર નાય કપાય ઓહો ભાભી ને બોલાય
બોલાવા પડીને ત નકા આઇ બા